બેશી
આલો
આલો- આલો સન દાબે સડવુ મારે. હાલો વસાત
હુંય-
મે આ અવાજ નથી આવતો તમારો. અવાજ ન આ ને આ ન્યા ટવાલ જ નથી હાલ તું- આવે-
હા
આ લે શું ખાઈ લીધું કે? બાકી છે?
બાકી છે.
ઘેર-
તમે ખાય લીધું?
હમ થા ઠામડાં ઉઠકવાના છે.
હે કાજ હું કામ કરતાતા.
હે
આજ હું કામ કરતાતા.
આજ કાઈ કામ નથી કરતાતા.
ઠેક વાડીએ નતા ગ્યા?
નહી ઘેરે હતા. પાર્લર નું હિખવા જાયે.
ઠેક-
હિકવા તો જવું પડે ને.
હા આમે આજ વાડીંએ હતા ને શીખવા કાલ લશું તો વરસાદ આય સે ને તો આયશું.
હે-
આવું શું જ ખરું પણ હવે મકાઈ સોફાઈન છે ને પાછું નીંદવાનુંય છે.
હા ઠામડા ઉટેકવા કે વાતો કરવી.
એ ઇ તો સાલુ રાખ, ને પસી ઠામડા ઉઠકી ન ખાઈ તો સાલુ દહ મિ
તું એ એમ કરું એમ સાલું રવા દઉં.
હા
મારે લેટ નથી ભરાણી હ, પું ઓલી થઈ જઈ હસુડી નથી.
હા તો તું ફોન કરીજ તો શિલા ને કે આમાં કેમ એમાં એટલે તો હા ભાઈ-
હા અવાજ જ નથી આવાતો ને આ
હ પપ્પા ભગાચ નો ફોન આવ્યો હતો? મારે બોલો પણ ચાલુ હોતો. બેમ ન્ટરસ થાય છે.
એવુંમાં-
કરવા જ પડશે મા બીજા-
બોલતા નહી ફોન ચલે છે.
ના